હલો.
હા.
બોલ હું કરે?
કય નઈ, આ જમીને હાલ બહાર આવી.
હમ નવરી કઈ નઈ બેહિ રાય
હા વરસાદ પડતો હોય એટલે ઘરમાંજ છે ને
હમ. વરસાદ થી તો ભાઈ કંટાળી ગયા છે, હવે હું કરુ
એ તો ત્રણ દિવસથી કન્ટિન્યુ પડ પડ છે
એજ વરસાદથી તો બિચારા ખેડૂત લોકોનું બી હુ થાતું હસ? કેમ કે એ લોકોના ખેત ખેતરમાં બી કેટલું પાણી ભરાઈ ગયું એના લીધે એ લોકો જે રોપવાનો પાક હતો, એબી ડૂબી ગયો હતો, હવે રોપી બી નહી શકાય એ લોકોથી
રોપવાનો સમય થાય ત્યારે જ આટલો પડ્યો હોય તો
કેટલું નુકસાન થઈ ગયું?
એજ બધાનું કેટલું નુકસાન થયુ?
હમ અરે મેં જોયેલું ન્યુઝમાં કાલે પેલું જે લોકો મેં જે હતું પકવેલુ તે બધુજ પાણી માં ગયું હશે
હમ. એટલે પર મીઠુ કેટલી મહેનતથી પકાયું તડકાના તાપમા ખાલી એક વરસાદના લીધે, એના પર તો કાગળ બી ઢાક કેલું હતું એના ગલા પર તો આવી નવાઈ ગયું બધું હવે થોડુંક ભી ન એટલે આખું જ ભી નઈ જાય એટલે એ કામ જ આવે એટલા કરોડો નું નુકસાન થયું એ લોકો ન બી
તે તો છે હવે
કેટલી મહેનત કરેલી?
હમ અને અરે બધાના ઘર માં ને એમ તેમ પાણી બી ઘુસી ગયું, બધું કેટલું નુકસાન થયું લોકોનું ક ડા અનાજ પૈસા બધી એટલે બધી જ વસ્તુ
બધાનું જ ઈ ગયું આ વખતે તો નહી જ આવેલું પાણી તાબી આવી ગયું.
એજ તો બધા તળાવ બી જે એટલા નહી ભરાતા એ બી ભરાયને ભરાઈ ને બહાર આવી ગયા એના વેથૂં એના આસપાસના જેટલા બી ઈલાકા હતા બધામાં પાણી ઘુસી ગયું. બધાના ઘરમાં, એમાં કેટલું નુકસાન થાય?
હમ બિચારી તળાવમાંથી માછલી બી નીકળી આવી.
એજ તો એ લોકોને
રસ્તા પર આવી ગ
લોકો ન જીવન બી સમાપ્ત થઈ ગયું તળાવ માંથી બધી બહાર નીકળી ગયા તો
હમ
બધું જાત જાતનું જોવા મળેલું છે ન્યુઝમાં તો બધા ડેમ બી કેટલા છોડી દીધા એમાં બધી કેટલી દિવાલ આતી કેટલું તૂટી
એ ડેમ બી નહી છોડો તો પછી આવી જાય તૂટી ને તો પછી બધાનું વધારે નુકસાન થાય એટલે ડેમ ભી છોડવું જ પડે કોઈ ઓપશનલ્ નિમ મળલે
એક તો છે હવે હું બી કરી
એ જો શ કરવાનું
તે તો
તો બધા ન જ નુકસાન થી
હમ હવે મારા એક રિલેટિવ છેમ એ લોકોને ફોન કરેલો એ લોકો ના ઘરમાં તો ખૂબ પાડે ઘુસી ગયું એ લોકોનું બધું સામાન બેમ જ ને એ લોકો બધા ભીનાતા એ ઓચું ઘર આવે રે બોલ એ લોકો હારું બિચારા લોકો હારા હૈ તો એ લોકોએ એમ કીધું કે અ આવી જવ ચલું પતા છે આવડે ઘરમાં જ બધું હવે કેવી રીતે કાઢવાનું આ કેટલું પાણી
તો મોોડા બધું
હા બધું ભીન હતું. બધું સામાન બી અનાજ બી બધું અનાજ એવું કેટલા રૂપિયા નું ભરાવેલું હોય પૈસા તે કેટલું કિમતી વસ્તુ ઓન વોન ટીવી પંખા લાાઈટ બધું એમજ
હું બી કરી શકીએ બોલ હવે આપડે એને કરવા જાય તો આપડી જાન વધગારે પાણી આવી ગયવું તો પછી આપડા થી ચીની શકાય એટલે એ બધું છોડીને આપડણે જીવત બતા બચાવવું પડે હમ હલો હલો હ હકીતીવા